હલો.
હેલો.
હા બોલો.
હું કરે શો?
તૈયારી કરીએ.
હુન ત્ય્યારે અમે જો હુવાન ત્યારી કરીશી પણ મે ઉનાળામાં કઈ ઊંઘ આવે નહ તે થોડીક વાતચીત કરવી.
હા બહુ ગરમી થાય કેમ હુવુ
હા એમ ગરમી તો અમારે ઓછી થાય અત્યારે નળિયા છે ને
હા.
અત્યારે ઠંડો મસ્તી નો પવન આવે પણ મેં કીધું ઘડીક થોડીક વાર રહીને હોય જાગવાનું હોય પાંચ વાગે પછી તો આક ઊંચી નો થાય.
હા તેમ જ થાય અમે જો ચાર બાર ગોળા બોળા ખાયને એવા દુકાને થીને તમારા ભાઈ આવ્યા
હા.
બેદ ને બધાયા બધાને લઈ ગયા ત ગોળા ખાવા તો ખાઈ ને આવ્યા છે આ તો મારવા જયાતા
છે. કે હા રૂપ અત્યારે તો ગોળા આવે તો ગોળાને આઈસક્રીમ ને ગુલ્ફીન એવું જ આવશે.
હા.
છોકરા ને એવું વધારે ભાવશે.
હા એમ હજી અમે આવ્યા છી આવીને હજી પથારી ને એવું કયરુ અને શ બધા હોતામળોટે છે બધા એમ તો હોતા નથી.
હા.
હેત છેે
અમે કાલ ક કાલ ની પ્રમ દિવસે રાત્રે હશ્રી મારે દેર આવ્યા નોકરી ઉપર થી
હા.
ક્રીમ મંગાવી લીધો અમે ઘરે મંગાવી લઈ.
ઠીક.
એ પછી બધા એ ખાધો આઈસ્ક્રીમ એમાંય તે અમારે બેનને આઈસ્ક્રીમ ખાધો તે એમાં અમારી બેન ને શરદી થઈ ગઈશ. હા મરમનશવીને.
ઠીક હા હા. ત્યારે આમ આમસરદી થઈ જાયને આમ ગરમી નામ તડકા પડેને એટલે એમ થાય.
હા તે વિશાલ જવાનો છે ને અર્ધુવાર કેદી જવાનું છે બસ લઈને-
હ બે ત્રણ દિમ નક્કી કરે છે ચાહે જ ત્યા એ.
તે કેતો તો બસ લેને મને તો એમ કીધું મહિના દોઢ મહિના પછી કયો મહિનો કીધો ચૈત્ર માર્ચ એપ્રિલ એપ્રિલ મે માં એમ કક કીધું મને તે આવું હોય તો તેર હજાર એકની ટિકિટ છે એમ
હા િકતા હતા એમ જ કીધું કિરણ બ બેનન બધાનકી દૂસરી જ
હા મેં કીધું હા મેં કીધું જોઈશ એકની તેર હજાર તો બે ની છવ્વીસ હજાર થાય
હા
તમે જોઈશ એલેને વિચારવી છે એમ
કઈ નહી જયાવાય તે બધા આવા થાય તો મજા આવે ને
હા એમ પણ વિચારી પાછ પંદર દિવસ આ અમારે એવું થાય માર સાસુ અમાર દેરાણીને પ્રેગ્નેન્ટ છે
હા
પછી માર સાસુથી કામ બહ થાય નહી
હા બીધા બીધા બીજા તમા નણંદ બોલાય લેવા છે કામ કરવા કોઈ બીજા કોક ને કહી દેવાય તમારા નંદ છે એને કહી દેવાય ચાર માંથી એક તો આવે ને
હા એ તો પૂછી લેવું પાંચ દિવસ ક કે એમ રોડવેે એમ આવે ને પાંચ પાંચ દિવસ કોક આવે તો જઈવા ઈબા ને જવાય નગર તો પછી ક્યાંય જવા નથી અત્યારે સમય છે આપડો
હાાય એમ પછી કઈ નહો થ
હા એમ પછી હાથમાં લાકડી હોય ની ઉંમર થઈ જાય પછી ક્યાંય ન જઈએ કેવી
હા મત્યારે થોરા
આ મારા નણન ચોટીલા વાળા છે ને ઈ ગ કેટલી જાયાત્રા કરી એ વાત અત્યારે મનાલી ને હરિદ્વાર ને રામેશ્વર ને
હા એ તમારા નની તો ઈને એના ઘરવાળા વાડા ખરીે છે બહ કોટા આવે એના ટસ મૂકે કે નહી
અરે બહ જાત્રા કરે હજી તો બે ત્રણ દિવસ પેલા ચોટીલા ચૈતર મહિનો બેઠો ને
હા
ત્યારે એને પ્રદષ્ણા કરીને આજ તો એ સિહોરે આવી ગયા
હા
વાસ તું છે નને ત્યાં જૈસી હો ર હ વા
ઠીક ન ાર હ
હ
મે આયા વાસે એમ
આછી વ તેના જેટ ને મકાનને વાસ્તુ લીધું.
ઠીક એટલે ન્યાય જ્ઞાન તમારે ચેતના કરે.
હા અમારે બધાને હતું આમંત્રણ અમારે બધાને આમંત્રણ હતું.
બંગ.
નઈ બર દેરાણી ગઈ એક એટલે આવી જાય.
હા એ તો ગમે ઘરમાંથી એક જાય એટલે હાલે.
હા એ મને નાની છે તો ઈ ભલે જાય.
હા.
ક્યાંક જવાનું હોય મારી લાયક હોય તો હું જઈ આવું એની લાયક હોય ને એને મોકલી દઉં.
હા જ્ઞાલ.
હા એમ નાના હોયને એમ થાય ને પ્રસંગ હોય ને નાના વધારે જાય. એવું કરી અમારે છો ને બે આવ્યા ત અ્યારે કિરણ બેન ની બધા આવ્યા હતા.
હા.
તેને આવ અનીલ હમણાં આવીને લઈ ગયા એને.
વાત હ ને.
હા આવ્યા તા એને ઘર વાળા એ આવીને લઈ ગયા.
ઠી.
એમે કે હારું અવારમાં આવજો હતી કે વાંધો નહી આવીશ અવારમાં. અંબુ. બિચારા મજા ન હોય એવું લાગય્યું.
ઠીક તો ડોક એવું દુખતું હત એમ કેતા હતા ને ડોકને એવું દુખે છે એમ.
હા તેમ તો કહું મજા નહોતી. એવું લાગ્યું મેં કીધું કિરણ ને કહ જા વૈ જા મેં કીધું મજા નહ તો વેલા સતાં હોય જવાય.
હા.
અને ડોકમાં તેલ બેલ ને એવું ચોળે ના ફરકું રગ માલિશ કરે કે નહી.
હા તો ફેર પડી જાય.
ફેર પડી જાય, તરત સારું થઇ જાય, એમાં એવું થ ઓછી કું કક જાડું લેવાઈ ગયું હોય પાતળું લેવાઈ ગયું હોય.
હા હા.
એમાં એવું થાય બે ઓશિકા લઈ લે તોય એવું થાય.
હા રખ. તરફ થઈ જાય.
હા એમ અમે લાવ્યા બે બસો બસો રૂપિયા ના ઓશિકા ડીમાર્ટ માંથી.
ઠીક. છે.
ના ના કઈ તો હોય તાર ભાઈને મેં કીધું મને ડોક બહ દુખવા આવતી તાર ભાઈ ને આવતી. તો કઈ ફેર ન પડત. તો એને કતા મે કધું રૂ ના હારા.
પણ રૂ ના હાવ પતલા પતલા રૂ ના કરે ને તો રૂ ના બહુ હારા થાય કઈ ડોક ન રે અત્યારે આપડે વધારે ઓલાવા કરીએ નેને બહુ ઓલા થાય એને કતા હાવ પતલું રૂનું કરીએ ને હાવ ઓછા ઓલા નનું. તો વાનંધો ના આવે.
તો એજ વિચાર છે, પતલુ રુખ નક ના કે ડોક ન દુખી કે આ લઇ જા. આનથી ગેરંટી વરસ દિવસની ગેરંટી આપી હજી છ મહિના નથ થીયા.
હાથી ઓલા બહુ ન હારા હોય અમુક હારા આવી જાય હારા આવી જાય ન આવે ન આવે પછી આપ ડોકી રહી જાય.
હ અત્યાર ત હાવ પતલા થઈ ગ્યા ગોદડું કેમ હોય રૂનું.
હા હા.
એવી રીતે થઈ ગ્યા.
હા. સને ને બધાયન કેમ છે હારું છે ને.
હા હા બધાને જો લેનમાં હુઈ ગ્યાસ બધા ધીરે ધીરે હોવાની તૈયારી કરીશ.
કાવ્યા
કાવ્યાય તે અંદર હુતી છે બધાય હુઈ ગ્યા અમે હવે અમે પછી હુવાની તિઆરી થોડાક પાંચ દસ મિનિટ જાગવી પછી અમે હુઈ જઈ.
એ હા.
વેલા જાગવા મને ઈજ વાત થાય હું મને હુવા ન થાય ત્યારે ઊંઘ ના આવે બાર વાગ્યા હુધી અને વેલા પાંચ વાગે જાગવું પડે ટિફિન રયુ
હા.
એટલે વેલા જાગવુ પડે એમાં કઠોળ હોય
હા.
કઠોળ તો સે વાતે બફાઈ નહી કઠોળમાં તો જ ગ્રેવી ટમેટાની ગ્રેવી કરવી ડુંગળી ની ગ્રેવી કરવી આદુ મરચાં લસણને એમાં તો અડધી પોણી કલાક વહી જાય.
હા. કાલે હુ કઠોળ બનાવાનું?
આજે કાલ તો ચણા પલાળીયા તા અ કાલ દેશી ચણા ત આજે છોલે ચણ્યા પલાળ્યાસ.
ટોલે ચણા કરવાનું.
હા પછી કાલે ચોળાનું કરી પમ દી મિક્સ દાળ પાંચ કરવી પછી એક દી ચણાની દાળ કરવી એક દી અડદની કડવી એક દી મગની કડવી.
ઠીક બધા અલગ અલગ કોઠો.
હા આઠ દિવસ નું આઠ કઠોળ કરવાનું.
હું
અને રવિવારે દાળ ભાત કરવાના.
ઠીક.
એવી રીતે હા રવિવાર દાળ ભાત છે, દાળ ઢોકળી છે, દાળ પોટલી છે.
હ હ.
કા પાપડ ઢોસા સે. એવું બધું બનાયવુ નવીન માં.
હા.
તમારે રવિવારે હું બનાવું
રવિવાર તો રેવાનો ઓલે સુકી ભાજી છે રાજાગ્રાન થેપલા હોય કે ગોટા હોય હ મલા જાલ પછી કુગળા બટેાટા છોકરા ને ખવા ભૂમળા બટેાટા
તે વિશાલ આવી ગયો
હા નાાવ ગ્ઞને બ ન
તારું વેલા જવાનું હશે ને
હા કાાલ તો જાવાનું છે એમ કેશે
ઠીક તોર મ પેલા ચા ભાખરી બનાવાની
હા ચા ભાખરી કરીશ ને જમીન જ ચા ચા ભાખરી ને શાક ગમ કરીશ
અમારે તો ચા ભાખ રીનું હોય મારે અમારે મારે ને મારે દેરાણીને ચા ભાખરી ખાવાની મારા હાહુને મારા નણંદ ને રોટલી મારા હાહરા ને રોટલી પછી તારા ભાઈને રોટ લી ત્રણ વસ્તુ રાંધવાની
હમ્મ.
હવારમા
હા હું તો ચા ભાખરી કરું, છોકરાને ચા દૂધ અને તમારા ભાઈ આ તો ગમે શાકને ભખરી ખાઈ
ઠીક અમારે તો ત્રણ વસ્તુ અલગ અલગ કરવા ની અને બપોરે પછી તો વાંધો ન આવે બપોરે તો જેવું તેવું બનાવી ને ખાઈ લઈએ ના ગરમીનું
હા તોય ઘરે બપોરે નો ભાવે અત્યારે ત હરખું ધરાય ને આપણને એમ થાય ખાઈ લઈએ બપોરે તડકાનું ન ફાવે
લા પડેશ ને
તો દર્શન ની હવારે ના નિશાળે જાય તો ઈ હવારે ખાલી ચા દૂધ પીન જાય, પછી આવીને બપોરે ખાવું હોય તો જ ખાય નહીંતર સીધા ચાર વાગે ખાય.
અમારે તો કાઈ એવું નહીં. જારે ને જમવુ હોય ત્યારે જમી લે, આખો દિવસ આ ચેવડોન બધો નાસ્તાન ડબ્બા ભરી રાખ ખીન જાજો નાસ્તો જ ખાય.
એમતો તમાર ભાઈ નાસ્તો તો કેટલો લાવે નાસ્તો ખાય તો તો પછી કાઈ શાક ને એવું કાઈ નો ખાય.
હા.
તીખા ગાંઠિયા સે, વેફર સે, ક્રેન્ચી વેફર સે, કુરકુરિયા, બિસ્કિટ
અમેય તે
અહ નિશાળે લઈ જાય, પછી આવીન ખાય, પછી કે હું ભૂખ લાગે. ખાખરા સે.
ઠીક. અમે બહાર નું ઓછું લાયવી, ખોટું ક્યાં, જો ઘરે બનાવી નાયખી મમરાને લાડવા સે પછી ચેવડો સ સે ને એ બધું ઘરે બનાઈ નાયખવી. તીખા ગાંઠ ઠિયાન મોળા ગાંઠિયાને બધું ઘરે બનાવવું હું.
હા.
એટલે બારનુ એમાં આવું થાય છોકરા જેવું તેવું તેલ હોય એટલે ઉધરસ બહુ થઈ જાય.
હા, એમ થાય.
એને કેતા ઘરનું ખાયને હારું પડે.
હા.